તો.
હલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
હું પણ એકદમ મજામાં અને આજકાલ તો ઘરે જ બેસી રહેલા છે કારણ કે જોબ ને એવું બધુ બી આજકાલ તો એટલી બધી મળતી નથી એના કારણે ઘરે જ બેસી રેલા છે તો તમે શું જોબ કરો છો કે પછી ઘરે જ છો હમણાં.
નહી હાલમાં તો અમે અમે ઘરે જ છીએ કેમ કે હમણાં જોબ તો સોધતા છે પણ હમણાં જોબ કઈ મળતી નથી વધારે. જોબ મળે બી તો બો દૂર મળે છે ને એક્સપિરિયન્સ માંગે છે પણ હાલમાં એક્સપિરિયન્સ છે જ ને ફેશર લોક ને જોબ જલ્દી મળે ની જોબ તો શોધતા છે હમણાં.
હા બરાબર એટલે જ પણ મતલબમાં હમણા જે ભણતર ને બધું આપે છે તો તેના પર અમના તો ધ્યાન આપવામાં અમે આવી રહ્યું છે અમારા તરફથી કારણ કે. એટલી બધી જોબ પણ મળી રહી નથી અને હમણા જો મતલબ માં જે સ્કીલ નો જમાનો છે અને સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. તો જેથી કરીને જો આપણે અગાડી ભણી આવ્યે તો તે હાલમાં એટલું બધું કામ નથી લાગવાનું આપણને જે ઓન પેપર આપણે ભણી ચુક્યા છે કેમ કે જેટલા પણ આપણે પાઠ બધા વાંચ્યા છે અને એ બધું કર્યું છે તો એ બધું તો આપણ ને એટલું બધું હમણાં કામ લાગવાનું નથી કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. કે જે મતલબમાં સોશિયલ મીડિયામાં જે સ્કીલ જોઈ છે. એ બધી સ્કીલ મતલબ ફ્રીલાન્સિંગ પછી આપણે મતલબમાં વિડીયો ક્રિએટ કરવાનું એ બધા મતલબમાં કેટલા બધા કામ વધી ગયા છે અને એ બધા કામ આપણે શીખવું જોઈએ એવું નહીં લાગે તમને કારણ કે સોશિયલ મીડિયામાં પણ હવે એક નવું કરિયર બની રહ્યું છે.
હા તમારી વાત સાચી છે એમ કે આ જોઈએ જોઈએ તો હમણાં હાલમાં તો સોશિયલ મીડિયા નો જ જમાનો છે. કે તેના કારણે મતલબ કે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય તો એમ બધી વસ્તુનો આપ જાણકારી વધારે મળે અને સોશિયલ મીડિયા થી આપણે કેટલું બધું એમ શીખવા મળે જાણવા. મળે ને આપને કોઈ એમ જોબ એ બધું કરવું હોય તો તેમાં આપણને ખબર પડતી રહે કે હાલમાં હું થાય છે ની થાય ક્યા વેકેન્સી છે તે બધી વસ્તુ વધારે આપણને ખબર પડે એટલે સોશિયલ મીડિયા તો આજના જમાનામાં ખુબ જ ઉપયોગી છે અને બધાને યુઝ કરવું પણ જોઈએ સોશિયલ મીડિયા.
હા તેજ તો કારણ કે સોશિયલ મીડિયા મતલબમાં હા ખુબ જ સારું પણ છે અને જે મતલબ સોશિયલ મીડિયા થી આપણે કેટલીક વસ્તુઓ જેમ કે જાણી પણ શક્ય છે મેં તમને વાત કરું તો મતલબ મારે કપડાં ને એવું બધું પણ લેવાના હતા. તો મને મતલબ અમારી શોપમાં એટલે બધી બાજુ મળ્યા નય તો મેં શું કર્યું કે મતલબ પેહલા સોશિયલ મીડિયામાં સર્ચ કર્યું અને તેમાં બધું જોયું યુટ્યુબ પર વીયુ વ જોયું અને તેમાં બધા કપડાં જોયા પછી તેમાંથી સ્ક્રીનશોટ પાડીને ગૂગલ પર શેર કરીને પછી મેં ફ્લિપકાર્ટ પર, થી ને એવું મંગાવી લીધા કારણ કે તમને ખબર છે કે આપણને જેવા કપડાં જોઈએ એવા આપણને કેટલી વાર દુકાનોમાં ને એવું નહી મળે. તો આપડણે ઓનલાઈન આપણને તે કપડાં ફોટો પાડીને આપડણે મોકલાવી દઈએ ઓનલાઈન તો એ લોકો, અંદરથી શોધીને પછી આપણને બતાવી દેતા હોય છે અને જેથી કરીને આપને જે પણ વસ્તુ જોઈએ. એ આપણને તરત જ મળી જાય છે અને જો આપણેે, અ ઓર્ડર કરીએ તે પણ આપણને ત્રણ થી ચાર દિવસની અંદર આપણે ઘરે આપણને આપી જતા હોય છે. તો એ વસ્તુ મને ખુબ જ વધારે સારું લાગ્યું કારણ કે, સોશિયલ મીડિયાના કારણે આપણે કેટલીક વસ્તુ શોધી પણ શકીએ છીએ અને, બધું કેટલીક વસ્તુ આપને ઘર બેઠો ઓર્ડર પણ કરાવી શકીએ છીએ.
હા તમારી વાત એકદમ સાચી છે એમ આપણને જો કોઈ વસ્તુ લેવું હોય તો આપડે મતલબ ઈઝીલી એમ જોઈને આપ લઈ શકે જો જે વસ્તુ આપણે નહીં બી ગમતી હોય, તો આપણે રિટર્ન બી કરી શકીએ છીએ ને આ વસ્તુ એમાં સોશિયલ મીડિયા માટે સારી છે. આ આપ આપડા ત્યાં બી એમ લેવા જઈએ તો કેટલીક વાર આપ આપણને વસ્તુ મળે તે જો કોઈ વસ્તુ ખરાબ હોય તો પણ આપણે રિટર્ન કરી શકતા નથી પણ આપ આપણે જો ઓનલાઈન એ બધું યુઝ લઈએ તો આપણે તેને રિટર્ન બી કરી શકતા છે તે વસ્તુ મતલબ સારી છે એમ આપણે ઓનલાઈન બધું ક શોપિંગ કરીએ તો,
હા એટલે જ તો મતલબમાં, કેટલીક વાર મેં તો બઉુ ઘણી વાર એમ તો મંગાવ્યું છે બધું ઓનલાઈનથી ને બધું, તો શું તમે પણ ઓનલાઈન એ બધું યુઝ કરો છો મંગાવો છો બધી વસ્તુ કે પછી નથી મંગાવતા.
હા અમે બી ઓનલાઈન એ બધૂ યુઝ કરતા છે અરા ફેમિલીમાં બી બધા યુઝ કરે છે. ને અમે બધા મીશોથી, ફ્લિપકાર્ટ, એ બધી વસ્તુથી અમે લોકો મગાવતા જ છે ને એ બધી વસ્તુ બી મતલબ ક્વલિટી બી સારી આવે ને વસ્તુ બી, ટાઈમ પર મળી જાય છે અને જો આપણને વસ્તુ નહી બી ગમતી હોય, તો આપણે રિટર્ન બી કરાવી શકીએ અને તેના પૈસા બી આપણને એક બે દિવસમાં રિટર્ન થઈ જાય છે.
હમ હા એજ તો મતલબ હમણે મતલબ અ સોશિલ મીડિયાથી ખુબ જારે એવું સારું પણ પડી રહ્યું છે. પરંતુ જો આપ આપડા આપણા મતલબમાં જે પૂર્વજોને મતલબ જેમ કે આપડા દાદાજી છે અને, કે મતલબમાં જે જૂના જમાનાના લોકો છે તો તે લોકને આપણે કહીએ, કે સોશિયલ મીડિયા એ વધારે સારું છે પરંતુ તે લોકો એ બધું માનતા નથી અને, કહે છે કે મતલબ અમારા જમાનામાં, જે વાત હતી તો તેવું મતલબમાં હમણાં જીવન ચાલતું નથી. તો શું એ વાત સાચી છે તમને મતલબમાં કેવું જીવન ગમે છે હમણાં નુ જીવન ગમે છે કે પછી, પહેલાનું જે જીવન ચાલતું હતું જે ચાલતું આવી રહ્યું હતું તો તેવું જીવન ગમે છે.
મને તો પહેલાંનું જીવન વધારે ગમતું હતું ને હાલમાં આપણે એમ જોવા જઈ જઈએ તો બધા ના નાનાથી લઈને મોટા લોકો બધા એ સોશિયલ મીડિયાથી જ જોઈન હોય છે પણ, નાનાના આપ બધા એમ નાના હતા તનો ટાઈમ બધ ખુબ એટલે વધારે સારો હતો, તો આપણે ફેમિલી સાથેથ બી સારો ટાઈમ સ્પેન્ડ કરતા હતા અને, ફ્રેન્ડો હાતે ફરવાનું એ બધું વધારે હતું આજકાલ તો આપડે એમ જોવા જઈએ તો બધાને મોબાઈલથી જ ફુરસત નથી મળતી એમ જ્યારે ટાઈમ મળે ત્યારે બધા એમ, ફોન લઈને જ બેસી જાય છે અનેને પહેલા તો આપણે નાના હતા ત્યારે એટલે ફોન એવું કઈ તો આપ નહી સોશિયલ મીડિયાને આપણે ઉપયોગ કરતા નહી હતા. ને ત્યારે આપણે એમ ફ્રેન્ડો ખાતે ફરવાનું એટલે ફેમિલી સાથે બેસવાનું. ને ગરમવા તે બધું રમવાનું વધારે સારું હતું પણ આજકાલમાં લોકો એવું બધું કઈ કરતા બધા સોશિયલ મીડિયાથી વધ મતલબ, જોઈન્ટ થઈ ગયા છે. તે બધું વધારે યુઝ કરે છે એટલે બધું આજના છોકરા લોકો તો ઉપયોગ કરતા એટલે વધારે ઉપયોગ કરે છે ને. એ બધું રમત એ બધું બી રમતા નથી વધારે.
હા એટલે જ તો કારણ કે તમને ખબર છે કે આપડે જો મતલબ નાનપણમાં હતા તો ત્યારે આપણેે ફોન ના હોવાના કારણે છે ને બ ધી જે આઉટડોર ગેમ્સ છે જેમ કે ક્રિકેટ થઈ ગઈ અને જે પણ આપણેે ગાર્ડનમાં રમીએ. અને ખો ખો થી મારીને. આપડણે કેટલી બધી એવી મતલબમાં રમાટો રમતા હતા જેમાંથી આપણને ખુબ જ વારે સારું પડ્યું કે, આપડણે બહાર ની રમત રમી જેથી કરીને આપણું શરીર પણ ખુબ જ સારું રહ્યું. અને આપડણે મતલબ આગળ જતા પણ આપણને ખુબ જ વધારે કામ લાગવાનું છે કારણ કે તમે હમણાં ના નાના છોકરાઓને જોશો તો એ લોકો કેવું કરે છે કે મત ઘરે બેસીને ફોન માં જોઈ છે અને ફોનમાં જોતા વગર ખાતા પણ નથી. તો મતલબ એના કારણે એ લોકોની આંખ પણ ખરાબ થઈ શકે છે એટલી નાની ઉંમરમાં જે લોકો ફોન વધારે જોશે. તો તે લોકોની આંખ પણ ખુબ જ વધારે એવું દબાણ પડશે પરંતુ તેની સાથે સાથે આપડે એ પણ ના ભૂલવું જોઈએ કે તે લોકો આપણા ઘર પણ ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે કારણ કે હું તમને વાત કરું તો આપણે જયારે નાના હતા તો ત્યારે આપણે આઉટડોર ગેમ નહી બ રમતા હતા પરંતુ આપણને દુનિયા વિશે એટલી બધી ખબર ના પડતી એ કારણ કે ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ન હતો. પરંતુ હમણાંં જે નાના છોકરાઓને આપણે પૂછીએ. તો તે લોકો ને બધી જ વસ્તુ ખબર હોય છે ઇંગ્લિશ પણ બધી જ વસ્તુ આવડતી હોય છે. કારણ કે તેમનો મતલબમાં ફોનમાં જોઈને, જો સારી વસ્તુ એ લોકો જોઈ. તો મતલબ મે એ લોકો સારી વસ્તુ પણ શીખી શકે. અને બહાર ની વસ્તુ કેટલી બધી જાણી પણ શકી અને તે વસ્તુ સારું પણ કેવાય તમારે શું કેવું છે આ બાબત ઉપર.
હા તમારી વાત તો એકદમ સાચી છે આજના જમાનામાં આપડે જોઈએ તો નાના લોકો ભી આપણા કરતા વધ હોશિયારો હોય છે અને આપણને જેટલી વસ્તુ જો નહીં આવડતી હોય ને, તો આપણા કરતા વધારે. તે લોકોને આવડે છે અનેને સોશિયલ મીડિયાના કારણે આજના લોકો મતલબ નાનાથી લઈને મોટા લોકો વધારે કરીને સોશિયલ મીડિયાથી શીખે છે. જો આપણને કોઈ વસ્તુમાં એમ ઇન્ટરેસ્ટ હોય ને આપણે ડાન્સ સંગીત એવું કઈ બી આપણને શીખ હોય તો બી આપણે ઓનલાઈન એ બધું વસ્તુ આપણે શીખી શકીએ અને તેનાથી એમ આપણને વધારે ફી બી મતલબ કઈને પૈસા નહી આપવું હોય ને આપડે સરળતાથી એટલે મોબાઈલ થી શીખી શકે છે તે વસ્તુ સારી કેહેવાય છે.
હા એટલે જ તો કારણ કે હમણાં બધા જે સોશિયલ મીડિયાને મતલબમાં એવું ગણે છે કે સોશિયલ મીડિયા ખાલી પ્લેટ ફ્રોમ ખાલી એમ વિડીયોસ જોવા માટે જ છે અને બીજું કઈ કામ નથી લાગતું એન્ટરટેનમેન્ટ માટે જ છે. તો એવું ન ગણવું જો કારણ કે તે ઇન્ડસ્ટ્રી ખૂબ જ વધારે મોટી છે અને તેમાં આપણે જો કરિયર બનાવવું હોય તો આપણે તેમાં કરિયર પણ બનાવી શકીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મતબ બેનિફિટ હોય તો એ વસ્તુનો નેગેટિવ પોઈન્ટ પણ હોય એટલે છે ને આપડે બધી વસ્તુમાં જો એવું જોશું. બલ સોશિયલ મીડિયા આપડી જીવન ખરાબ કરી નાખ્યું છે તો એ વાત પણ ખોટી કહેવાય, કારણ કે સોશિયલ મીડિયા ના કારણે કેટલીક વસ્તુ સારી પણ થઈ છે અને કેટલાક લોકો મતલબમાં પેલા મતલબ એકબીજાને ન જાણતા હોય એ તો સોશિયલ મીડિયા પરથી કેટલાક લોકો એકબીજાને જાણી પણ શકે છે અને તમને ખબર છે કે આજકાલ સોશિયલ મીડિયા પરથી બહુ ઘણા લોકો એકબીજાના સાથે મળે પણ છે ખુબ જ સારા ફ્રેન્ડ પણ બની જાય છે તો મતલબમાં સોશિયલ મીડિયા થી એ વસ્તુ પણ ખુબ જ વધારે સારું પણ થયું છે કારણ કે પહેલા એવું જ મતલબમાં આપણે એકબીજાને જાણી ના શકતા હતા અને દુનિયા વિશે આપણને ખબર ના હતી અને તમને ખબર છે કે જે ન્યૂઝ ચેનલ વાળા હોય એ કેટલું બધું ખોટું વસ્તુને બધું દેખાડતા હોય અને તેઓને આપણે સાચું માની લઈએ પરંતુ જે શ સોશિયલ મીડિયા આવાના કારણે શું થયું છે કે હવે એક એક વસ્તુને આપણને સબૂત ખબર પડે છે કે આ વસ્તુ સાચું છે. કે ખોટું છે તો એ વસ્તુ મને ખુબ જ વધારે સારું લાગ્યુ
હા તમારી વાત તો એકદમ સાચી છેમ આપડે હમણાં જોવા જઈએ તો સોશિયલ મીડિયા ના કારણે કેટલી બધી વસ્તુ તો આપણને ખબર પડે છે સાચી વસ્તુ ખોટી વસ્તુ એમ તો સોશિયલ મીડિયા સારી વસ્તુ છે પણ આપણે એમ સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ બી નહી કરવો જોઈએ સોશિયલ મીડિયામાં કેટલી એટલે બધી વસ્તુ બરાબર જ નથી બતાવતા ને કેટલીક વસ્તુ એ લોકો અલગ બી બતાવે છે જે એટલે બધી આપણને વિશ્વાસ નહીં કરવું જોઈએ આખું એનું એના વિશે જાણીને પછી આપડે મતલબ કરવો જોઈએ
હા એતો સાચી જ વાત છે ને કે આપણે જો મતલબમાં તેના વિશે ન જાણશું અને પેલા જ ગમે તો ઉપયોગ કરી દેસું તો એ વાત તો ખોટી કારણ કે પહેલા છે ને એના વિશે જાણવું પડે અને તે ત્યારબાર મતલબમાં આપણે તેને સારી રીતના ઉપયોગ કરી શકીએ કારણ કે ઉપયોગ ત્યારે જ આપણે સારી રીતના કરી શકીએ જ્યારે તો આપણે જાણીએ અને તેને સમજીએ અને યુઝ એકદમ પરફેક્ટ રીતના કરીએ જો આપણેે ગમે તે રીતના ઉપયોગ કરીશું તો આપણે મૂઝવણમાં પણ ફસાઈ શકીશું અને ગમે તે મતલબમાં આપણે ફોટોસને બધું પણ જે મતલબમાં બધું શેર ગમે ત્યાં ન કરવું જોઈએ ગમે ત્યાં કારણ કે તમને ખબર છે કે એકવાર જો આપણે સોશિયલ મીડિયા પર ગમે પોસ્ટ કરી દીધી તો પછી જિંદગી ભર સારું રહી શકે છે અને પછી ગમે ત્યાં વાયરલ પણ થઈ શકે છે તો જેથી કરીને આપણે બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈ અને સોશિયલ મીડિયા જેટલી સારી વસ્તુ છે. એટલી જ ખરાબ પણ છે એટલે આપણે બંને નેગેટિવ અને પોઝિટિવ પોઈન્ટ જોઈને આપણે તેમાં ઉપયોગ કરવો જોઈએ અને પોઝિટિવ સાઈડ થી આપણે તેનો ઉપયોગ લેવો જોઈએ તમારે શું કેવું છે.
હા તમારી વાત તો સાચી છે એકદમ આપણે તેવું જોઈએ બધું બધું જોઈ ને મતલબ મર્યાદિત સમયમાં કરવું જોઈએ, ને સોશિયલ મીડિયાનો ઉપયોગી ઉપયોગ મતલબ બરાબર કરવો જોઈએ વધારે પ્રમાણ બી નહીં પ્રમાણમાં નહીં કરવું જોઈએ
હા તો ચાલો આપણે મળીએ પાછા એક દિવસ વાત કરીશું આ બાબત ઉપર
હા સારું ચાલો